હા તમારો અવાજ આવી રહ્યો છે.
હા તો આજે હું તમને જે અત્યારે દેશમાં જે ફ્યુલ ની ખુબ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે તેના વિશે વાત કરવા માંગુ છું તો તમે જાણો જ છો કે અત્યારે જે પેટ્રોલ ની ખૂબ વધારે માત્રામાં તંગી પડી ગઈ હતી જેના કારણે લોકોને ખુબ ઘણું નુકસાન ભોગવવા પડ્યું હતું અને ખુબ નુકસાન થયું હતું લોકોને. જે ખૂબ નુકસાનકારક છે પરંતુ ઘણા લોકો જે છે તેઓ ઘણા પેટ્રોલ પંપ વાળા જે પોતાનો અત્યારે આ બધું સરકાર ની ચાલ હતી એમ કહી દઈએ તો પણ ચાલે છે કારણ કે ત્યારે પૈસા આ નવવાણું રૂપિયા જે લીટર ચાલતું હતું અને અત્યારે જે એકસો બે રૂપિયા લીટર થઈ ગયું છે. એ ખુબ ઘણો વધારો થયો કહેવાય છે અને તમે જોવા જાવ તો અત્યારે જે આપણે દેશ માં જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે તેનો ખર્ચો પણ ખુબ વધી રહ્યો છે કારણ કે તેના કારણે જે માલ સામગ્રી તે પણ ખુબ ઓછી થઈ રહી છે અને ખુબ નુકસાન થઈ રહ્યું છે તો હું તો એવું જ માનું છું કે જો અત્યારના લોકો આ બધું શીખશે અને જો ફ્યુલ બચાવશે તો જ આગળની પેઢીને પણ ફ્યુલ મળી રહેશે કાર કે અત્યારની પેઢીને આટલું ફ્યુલ ઓછું મળે છે તો આગળની પેઢીને કેટલું ફ્યુલ ઓ ઓછું મળશે તમારું તો માનું છે આ બાબતે ફ્યુલ ઓછું મળશે કે વધારે મળશે
ફ્યુલ ફ્યુલ તમે વાત તમારી વાત સાચી છે કે જેવું આ આજના આજના જમાનામાં હ આપણે દેશમાં પેટ્રોલનું ભંગી પડી રહી છે જે લોકો પેટ્રોલ પેટ્રોલને જીવન માન વા લાગ્યા છે જેમાં કે પેટ્રોલ વગતનો વાહન વ્યવહાર રકી જયો છે જેમ કે દ જરૂરિયાતની વસ્તુઓ ટ્રાન્સપોર્ટ થાય છે જેમાં કે પેટ્રોલ વગર તેમ એની વસ્તુઓ મળતી જ નથી તે તે કારણે જે આપની પેઢીઓ
પેટ્રોલ વગર જીવશે તો તેમને ટ્રાન્સફોર જેમ જરૂરિયાત વસ્તુઓ મળી શકશે ન જે જે પેટ્રોલ ના હશે તો તેમનું ટ્રાન્સફર થશે નહીં જેમ કે બીજો ઉપયોગમાં જેમ કે સીએનજી તથા ઇલેક્ટ્રિક બાઈક નો શોધ થઈ છે જેમ જે ઇલેક્ટ્રિક બાઈકમાં જેમના વીજ નો ઉપયોગ થાય છે જે વીજ નો ઉપયોગ કરવા માટે તેઓ નવા નવા સંસાધનો કરવા માંડયા છે પણ તેઓ તેમથી સંશોધનોમાં તેમાં બી પેટ્રોલનો થોડું ઘણો ઉપયોગ થાય છે તેથી કરીને પેટ્રોલ નું ખુબ જ જરૂરિયાત છે જે આપડી પેઢી પેટ્રોલ ના મળશે તો તેઓનું જીવનમાં બહુ બહુ તંગી પડશે જેમાં તેઓ પેટ્રોલનું પેટ્રોલ બના જેમ જે તેમનું જીવન અટચકી શકે છે
તમારી વાત એકદમ સાચી છે તો અત્યારે આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક વ્હકલ જેની કર છે પરંતુ જો આપણને ઇમરજન્સીમાં જરૂર પડે તો આપણે ઇલેક્ટ્ર વ ચાર્જ ક કરવા અત્યારે સુધી હત ઇલેક્ટ્રિક વ્હકલના જે પોઈન્ટ છે ચાર્જિંગ પોઈન્ટ તેજુ બનાવવામાં આવ્યા નથી ઘણી ઘણી જગ્યા તો આપણે જો થોડા થોડા ડિસ્ટન્સ પર પેટ્રોલ પંપ જે થોડા થોડા ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ પોઈન્ટ બનાવીશું તો આપણને ખુબ ફાયદો થશે અને ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ પણ કરી શકશું અત્યારે આપણે જોઈએ છીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ નીકળી છે અને તમારી વાત પણ સાચી છે સીએનજી ની પણ ઘણી સુવિધા છે પરંતુ આપણે જોવા જઈએ તો સીએનજી અને ઇલેક્ટ્રિકમાં એટલું પીિકઅપ આપણને ગાડીનું નથી તું અને તે સીએનજી પર ચડી શકતી નથી અને ઇલેક્ટ્રિક વેહીકલ પર ચડી શકતી નથી જય્યારે આપણે જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની જે ગાડીઓ છે તે પેટ્રોલ સારો હોય છે કે તે આરામથી ઘાટ ચડી જાય છે અને ડુંગરાઓ ચડી જાય છે જયારે તમે જોવઓ છો અત્યારે શાકભાજી માર્કેટના જે ટેમ્પાઓ ફરે છે આઈ ટેમ્પા છે છોટા હાથી છે જેવા ટેમ્પા પિકઅપમાં પણ અત્યારે તમે જોવા જાવ તો આવી ગયું સીએનજી પરંતુ તે સીએનજી ના ટેમ્પાનો યુઝ કરીને તેઓ જે ઘાટ વિસ્તારમાં સા ભછી એવું લેવા જાય છે ડુંગરાળ વિસ્તારમાં તો તેઓ સીએનજી પર ચઢાવી શકતા નથી તેમને પેટ્રોલનો તો યુઝ કરવા જ પડે છે તો હું એવું માનું છું કે પેટ્રોલ આપણને થોડું તો થોડું પણ મળવું જોઈએ કારણ કે આપડે ગાડી આપણે જોઈએ તો આપણે સીએનજી ગાડી લઈએ છીએ હવે તેને તમે આઈટીકા ની જ બાત લઈ લો એટીકા કાર જેવ સીએનજી લઈ છે તો તેમને એટીકા કાર ને ચાલુ કરવા માટે પહેલા તેમને પેટ્રોલ હોવું જરૂરી છે તેઓ પહેલા પેટ્રોલ પર સ્ટાર્ટ કરશે પેટ્રોલ પર સેલ મારશે તો આગળ જઈને તેમની ગાડી ચાલુ થશે અને સીએનજી પણ કન્વર્ટ થશે તો તેમને સમજવું જોઈએ કે આના પર ચલાવવું એ ખુબ જરૂરી છે અને આના પર ચલાવશે તેઓ પેટ્રોલ પર વધારે ચલા જોઈએ જો સીએનજી હોય તો સીએનજી પર જ ચલાવું જોઈએ પરંતુ ઘાટ વિસ્તાર વિસ્તારમાં તેઓ જાય તો તેઓએ પેટ્રોલ લખવું જ જોઈએ અને પેટ્રોલ વધારે લાગશે તો તેઓ ઘાટ પર ચઢડી શકશે અત્યારે તમે જોવા જાવ તો આપણે અડધથે જાય ને પેટ્રોલ પતી જાય ને આપણે સીએનજી ચઢાવવાની વારી આવે તો ગાડી આપણે આગળ જઈ શકે નને તો આપ સમજવું જોઈએ કે આપણા પેટ્રોલ કેટલું જરૂરી છે અને પેટ્રોલ બચાવવું પણ આપે કેટલું જરૂર છે અત્યારના લોકો જે તમે જોઓ છો જે એમ જ કરવાર માટે નીકળી પડે છે ગાડીઓ લઈને અને ખુબ ફ્યુલ બગાડે છે અત્યારે તમે જોઓ તો ઘણા બધા લોકો ગેડીઓ મારવા માટે નીકળે છે પોતાને પોતાને રુતબો બનાવવા માટે પોતે ઘણી બધી ગાડી રેસ કરે છે અને એવું ભરવે છે જેના લીધે ફ્યુલ નો ઘણો બધો જથ્થો પતી જાય છે તો લો લોકો એ સમજવું જોઈએ કે આ બધો જે જથ્થો પતિ રહ્યો છે તે પતાવો જોઈએ નહીં અને લોકો સારી રીતે સાચવસે ફ્યુલ તો તેમને આગળ જતા મદદરૂપ થશે તો તેમને સમજવું જોઈએ કે આ ખૂબ જરૂરી છે તો હું તો એજ કહેવા માંગુ છું કે તેઓએ સમજવું જોઈએ કે આ ખુબ જરૂરી છે તો તે તે રીતે ફ્યુલ વાપરે તમારું શું માનુંવ છે આ બઉ
તમારી વાત સાચી છે કે જેમ કે ફ્યુ ફ્યુલ નું ઘટી રહ્યું છે જેવું ફ્યુલ બચવું જોઈએ તેમ, તે તેઓ કે જેમવા કે પછી રેસો કરવી રૂતબો બનાવો જેમાં કે ફ્યુલ બ એવું ના કરવું જોઈએ પણ ફ્યુલવું બચાવવું જોઈએ જે કે આપ આગળની આગળની પેઢીઓને ફ્યુલ મળી જેવું કેમ આ વખતે પેટ્રોલની તંગી હોવાથી જેથી પેટ્રોલ ની ટંગી હોવાથી ઘણા પેટ્રોલ પંપ પર લોકો કરી દે પેટ્રોલ આવે તો પછી ઘણી લાઈનો થઈ જાય ટ્રાફિક થઈ જાય જેમાં પેટ્રોલો માં એવા માટે લોકો ઘણા ઝઘડો અને મારામારી કરી રહ્યા હતા જેમકે પેટ્રોલને ટંગી
મારામારી પર પણ ઉતરી આવ્યા હતા જેઓ પેટ્રોલની બચત કરશે તો આપની આગળની પેઢીઓ પણ પેટ્રોલ નો ઉપયોગ કરી શકેશે જેમ કે પેટ્રોલ નો વિનાશ લોકો આજની ગાડીઓ આ પેટ્રોલ અને ડીઝલ પર વધારે પિકઅપ છે જેમ કે લોકો લોકો એક ઘરમાં લોકો પાંચ કે છ ગાડીઓ લે છે જેવા જેમના અલગ અલગ તેમના પ પટ્રોલ પેટ્રોલ રાખવું જોઈએ જેમ જેમકે એક એક ઘરમાં ટોટલ પાંચ ગાડીઓ હોય છે તે લોકો પાંચેય ગાડીઓમાં પેટ્રોલ રાખવા માટે ખુબ જ ખર્ચો થાય છે જેમ કે ખુબ જ પેટ્રોલ બગાડ થાય છે જેઓ પોતપોતાએ એક કર કરે છે જેમ કે તેઓ પેટ્રોલ ન ખુબ જ વિનાશ થઈ રહ્યો છે જેવો કે એક ઘરના વ્યક્તિએ એક જ ગાડી વપરવી જોઈએ તેથી કરીને તેઓ પેટ્રોલ નો બચાવ કરી શકે તેથી કરીને તે વ્યક્તિ આગળ જતા પેટ્રોલ નો સંગ્રહ થઈ શકે છે જેમ કે ભારત દેશમાં ખુબ જ પે પેટ્રોલની અને ડીઝલની જરૂરત હોય છે જેમ જે ઘાટ ઘાટવાળ વિસ્તાર પર તેવું માલ સમાન અને લોક માલ સમાન જેમ કે શાકભાજીઓ જેમાં લે જવામાં કામ હોય છે તેમાં પેટ્રોલિંગ વાળા વાહનો અને ડિઝલી ગ જેમથી તેઓને પિકઅપ આઈસર હોય છે તેઓ પેટ્રોલ અને ડીઝલ ના એવરેજ વાળા વાહનો જોય છે જેવા કે સેએનજી અને લે ઇલેક્ટ્રિક બાઈક વહકલો જેવી પણ વસ્તો ના પેટ્રોલ એવરેજ સારી હોય છે તેમ કે લોકો તેજ વાપરવા માંગે છે જેથી લોકો પેટ પેટ્રોલ અને ડીઝલનો જ ઉપયોગ કરવા માંગે છે તેથી એઈ બાઈક અને સીએનજી નો ઉપયોગ કરે છે તો ચાલ તમે ત શું કેવા માંગો છો
તમે જાણો છો તેમ અત્યારે ખૂબ લાઈનો હતી પેટ્રોલ પંપ પર જેના કારણે પેટ્રોલ ફૂલ પણ નતા આપતા અને તેઓ સો બસો રૂપિયા ન પેટ્રોલ ભરી આપતા હતા તો ખબ નુકસાનકારક હતું જો હું મારી વાત કરું તો જેવું હું રોયલ એફિલ્ડ યુજ જતો હતો અને મારે દૂર જવાનું હત જયારે મારા ફ્રેન્ડ ની જાન મતલબ બારત હતી તો એમાં અમે ગયા હતા અને અમે ગયા તો તેનું તેનું જે છો છોકરીનું ઘર છે તે થોડું દૂર હતું અને ત્યાં સુધી મારી ગાડી પહોંચી શકે તેમ ન હતું અને તેમને મેં કહ્યું હતું કે મારી હેવી સીસી ની ગાડી છે તો તમે મને ત્રણસો રૂપિયા સુધીનો પેટ્રોલ નાખી આપુ તો મને થોડું રાહત મળશે અને મને જાઈને પાછો આવી જશે તો તમે સમજો તો હું તમને કહેવા માંગુ છું કે અત્યારે ત્યાં ગયો તો હું નાખવા માટે અને પેટ્રોલ પંપના માલિક જોડે પણ વાત કરી હતી પરંતુ તેના પર એક હજાર લીટરનો પેટ્રોલનો જથ્થો હતો તો એ તેણે મને નાખીને આપ્યું હતું અને તેને સો રૂપિયા નું જ ખાલી પેટ્રોલ તેને જથ્થો કર્યો તો આટલો બધો હોય તે નાખી તો તો તો તે તેના પર આપણે કેસ પણ કરી શકીએ તેમ હતો પરંતુ અમે નતો કર્યો અમેં ઉતાવળ માં હતા અને અમને ઉતાવળ હતી જવાની પણ એટલું તો તેણે કહ્યું કે પાછા વરલે લાઈનમાં આવ તો અને લાઈન એટલી લ હતી કે અમે જો ત્યાં ઉભા રહેવા જઈએ તો તેટલી વાર માં તો તે ખુબ જ દુખ જ છે કારક છે તો તેઓએ સમજવું જોઈએ કે જો આપણે લાઈનમાં ઉભા છીએ અને લાઈન માં ઉભા રહીને આપણે ત્યાં સુધી પહોંચી છે તો તેઓ એક્સપેક્ટેશન જેટલું ભલે એ ન નાખી આપ આખું ટાકી ફૂલ ન કરી આપે પણ તેઓએ બસોથી ત્રણસો રૂપિયાનું તો પેટ્રોલ નાખી જ આપવું જોઈએ જેથી કરીને જો આપડણે આ દૂર જવું હોય તો આપડે શાંતિથી જઈ શકીએ અને પાછા આવી પણ શકીએ તો આપણે આવી પણ શકીએ પાછા અને જાઈ પણ શકીએ તો એ રીતે તેઓએ કરવું જોઈએ તો આપણે આ વિશે આગળ વાત કરીશ